લો
હલો કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજામાં. ઘણા સમયે યાદ કર્યા?
હા બહુ ટાઈમ થઇ ગયો વાત કર્યા ને.
સાચી વાત છે. હમ હમ હમણાં બસ જો મારા બાળકની પણ એક્ઝામ ચાલુ હતી એટલે હમણાં એમાં જ બિઝી હત તી એટલે હવે ફ્રી થઈ તો મેં કીધું ચલો આજે મળીએ, વાતો કરીએ નિરાતે. તમારે શું ચાલે છે?
બસ જો શાંતિ છે, રવિવાર છે. રજાનો આનંદ લઈએ છીએ. કાલથી પાછી એ જ રોજની દડાદડને ચાલુ થઈ જશે સ્કૂલને ટિફિનને, આને તેને એટલે આરામથી બેઠી છું, ને તમારી જોડે વાતો કરું છું. અને નીચે અત્યારે
મારે એ પૂછવું તું તમને કે અ તમે જનરલી વીકેન્ડમાં શું કર તા હોય મતલબ મને છે ને આખો દિવસ બહુ કંટાળો આવે આમ આ રોજ કેવું સોમવારથી શનિવાર સુધીમાં ટાઈમ ક્યાં જતો રે ને એજ ખબર ના પડે. અને રવિવારે એવું થાય કે આખો દિવસ જો ક્યાંક બાર જવાનો પ્લાન થાય તો દિવસ જતો રે. નહીં તો પછી એવું થાય કે શું કરવાનું આખો દિવસ એટલે મારે તમને એ પૂછવું તું કે તમે કર તા શું હોય રવિવારે જનરલી?
એટલે અમે તો છે ને જનરલી રવિવારે એવી રીતે રાખીએ. કે છોકરાઓને થોડુંક સ્પોર્ટ્સનો ને એવો શોખ છે. કે મારા બંને છોકરાઓ છે ને બેડમિન્ટન કોચિંગમાં જાય છે. તો પછી સવારે એવી રીતે રાખે કે અ રેકેટ લઈને એવી કોઈ જગ્યાએ જતા રહીએ કે પ્રાઈવેટ જે કોર્ટ હોય એમાં અમે કલાકનું કંઈક બુકિંગ કરાઈ લઈએ તો ત્યાં એવી રીતે છોકરાઓ બેડમિન્ટન ને રમે. કારણ કે અ મારા હસબન્ડને પણ શોખ છે. એ પણ રમે છે. તો એવું કરીએ અને કા પછી સાયક્લિંગ અ નો પણ બધાને શોખ છે. તો એવી રીતે કરીએ કે અ એક અ સાઈડમાં એકદમ ખાલી રોડ આવે છે. તો વહેલી સવારમાં પાંચેક વાગે ની કળી જઇએ અમે લોકો. અને વારાફરથી દસ દસ કિલોમીટરની આસપાસ કે એવી રીતે છોકરાઓને અમે બધ ધા સાયક્લિંગ કરી લઈએ. એટલે આવું કંઈક પણ નાનું મોટું ફિઝિકલ એક્સરસાઇઝ ટાઈપનું કે કઈ પણ રમત ગમતને લગતું કોઈ પણ અમે એવી પ્રવૃતિ કરીએ છીએ. અને રવિવારનો સમય તો અમે એવી રીતે જ પસાર કરતા હોઈએ છીએ.
અરે તમે આ બેડમિન્ટનની જે વાત કરીને તમારા બાળકોને એના પરથી મતલબ મને મારો કોલેજનો ટાઈમ યાદ આવી ગયો. મને છે ને પેલા એટલું બધું સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નતો જય્યારે સ્કૂલમાં હતી ને ત્યારે ખાલી ભણવામાં જ પણ વધારે ઇન્ટરેસ્ટ હતો પણ કોલેજમાં આવ્યા પછી કેવું આમ ભણવાનું એટલું બધું બર્ડેન ના હોય જેટલું ટ્વેલ્થ સુધી હતું તો પછી છે ને આરામ આરામથી ભણવાની સાથે આ બધી એક્ટિવિટીઝમાં ભાગ લેવાનું સ્ટાર્ટ કર્યું. અને કોલેજમાં કોલેજ તરફથી પણ હું રમવા ગઈ તી અ સ્ટેટ લેવલમાં. તો અ એટલે મતલબ કેવું કે એ દિવસો આજે મને યાદ આવી ગયા. મને બેડમિન્ટન રમવું બહુ જ ગમે. પણ અ આમ કેવું કે મેરેજ પછી એ બધું છૂટી જ ગયું એવું લાગે કે એટલી જવાબદારીઓમાં હોય કે પછી એમાંને એમાં ટાઈમ જતો રહે પણ હવે બાળકો મોટા થઈ ગયા ને એટલે આ તમે જે આઈડિયા આપ્યો એ બહુ સરસ આપ્યો કે ફરીથી મારો હું એ શોક કેળવી બેડમિન્ટન બાળકો સાથે રમીશ ખરેખર મતલબ એ મતલબ યાદ જ નહોતું કે આવી રીતે પણ સંડે પસાર થઈ શકે નહી તો કેવું આમ આજુબાજુના ફરવાના સ્થળોમાં જઈ જઈ ને પણ કંટાળી ગયા કે એના એ સ્થળ પર કેટલીક વખત ફરવા જવાનું. એટલે કોઈ ગેસ્ટ આવે કે આપણે કોઈના ઘરે મળવા જઈએ તો એવી રીતે સન્ડે પસાર થાય. પણ બાકી આ જે તમારો સ્પોર્ટ્સ નો આઈડિયા છે ખરેખર મને બોહ જ ગમ્યો એમ. મને અમારા બાળક ને છે ને આમ ક્રિકે ક્રિકેટ રમવું બહુ ગમે પણ મને ક્રિકેટ આવડતું નથી એટલે હવે હું એ પણ એના માટે શીખવાની ટ્રાય કરીશ. તમે ક્યારે ક્રિકેટ રમો છો?
હ હા ક્રિકેટ પણ રમતા હોઈએ. એકચુલી અમે એવી રીતે પણ કરીએ કે અમારું જે ફ્રેન્ડ સર્કલ છે. એમાં બધા ભેગા થઈને કોઈ વાર એવી રીતે પ્રોગ્રામ બનાવીએ કે આજકાલ તો તમને ખબર હશે. કે બોક્સ ક્રિકેટનું બોહ જ ચાલે છે અને દરેક ને નાના મોટા ને બોક્સ ક્રિકેટ રમવાની તો મજા આવતી હોય છે. તો પછી અમે એવી રીતે પ્રોગ્રામ કરીએ મહિનામાં એકાદ વાર કે રજાઓ ના દિવસે વેકેેશનમાં કે એવી રીતે કે એ બોક્સ ક્રિકેટ માટે જે એ લોકો ભાડે આપતા હોય છે એક કલાક માટે બે કલાક માટે તો એવી રીતે અમે બુકિંગ કરાવી લઈએ પછી અ અમારું ગ્રુપ જ એટલું મોટું છે કે વીસ પચીસ જણા થઇ જઈએ. તો એવી રીતે નક્કી કરીએ કે બધાના છોકરાઓ છે હસબન્ડ વાઈફ છે બધા જ જઈએ. પછી બે ટીમ પાડી દઈએ ને એવી રીતે. તો બધાનો બેટિંગમાં પણ નંબર આવે બોલિંગમાં પણ નંબર આવે. કારણ કે ઘણા બધા જે અમારું ફ્રેન્ડ સર્કલ છે એમાં ઘણાની વાઈફ છે. એ લોકો એ એવું જ કેહેતા હોય કે અમે નાના ત્યારે તો બધું રમતા હતા પણ લગ્ન પછી બધું છૂટી ગયું. કે હવે તો રમવાનો ટાઈમ જ નથી મળતો. કે બેટ પકડ્યા ને તમારે વર્સો થઈ ગયા એવું બધા ઘણા કેતા હોય છે. પણ એક વાર મેં જોયું છે કે જેવુ એ લોકો થોડુંક રમવાનું ચાલુ કરે ને તો એટલું એ લોકોને સારું લાગે કે એમ લાગે ને કે જૂના દિવસો યાદ આઈ ગયા કે જો હું આવું કરતી. તી જો હું આવી રીતે રમતી હતી. તો પછી અને એમાં ભૂલતી કોઈને ચોગ્ગો કે છગ્ગો જતો રહેતો તો એટલા ખુશ થઈ જાય કે અરે વાહ મે તો સરસ રમી લીધું ને પછી બધા બીજા બધા તાલીઓ પાડે ને થોડું એન્કરેજ કરે એટલે જે પણ રમતા હોય એ લોકોને વધારે મજા આવે. અને સાથે મળીને બધા રમીએ. તો એમાં તો કંઈક અલગ જ આનંદ આવતો હોય છે અમને લોકોને
એકદમ સાચી વાત છે એટલે આમ કેવું કે ફિઝિકલ એક્સરસાઇઝ પણ થઈ જાય અને એકબીજા સાથે જે ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય એ પણ એકદમ સરસ રીતે થઈ જાય અનેમ દિવસ આમ યાદગાર બની જાય કે આપણે ઘણા વર્ષો પછી પણ એ બધી મેમરીઝ જોઈએ કોઈ આપણા વિડીયો લેતું હોય રમતા હોય તો ત્યારે ફોટા જોઈએ વિડીયો જોઈએ તો આપણને મતલબ લાઈફમાં ક્યારેય ભૂલાય નહીં અને સાચું કોને તો મને આ આઈડિયા તમારો ખૂબ જ ગમ્યો કે સન્ડેના બાળકો સાથે રમવાનો કેમ કે મારે કેવું થાય કે કંટાળો આવેને એટલે આપણે ઘરનું થોડું ઘણું કામ હોય એ પૂરું કરી. અને મોબાઈલ બે બેસી જાય અને જેવા આપડે મોબાઈલ લઈને બેસે એટલે છોકરાઓ પણ ટીવી જોવા બેસી જાય. એટલે એમ કેવું સ્ક્રીન ટાઈમ બહુ વધારે થઇ જાય છે મારે પણ થઇ જાય છે અને બાળકોને પણ થઇ જાય છે. એટલે હવેથી હું ચોક્કસ આ ટ્રાય કરીશ કે ફિઝિકલ એક્સરસાઇઝ પણ થઈ જાય એકદમ ફ્રેશ પણ થઈ જાય આપણા આખા વીક નો થાક ઉતરી જાય આવી બધી ગેમ્સ રમીને. અને ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે ટાઈમ પણ સરસ સ્પેન્ડ થઈ જાય. બીજું તમે કઈ રમત રમો છો ખરા? એટલે હું કેવું કે ઈન્ડોર ગેમ રમું મારા બાળક સાથે ક્યારેક સાંજના ટાઈમે કે ફ્રી હોય વીકેન્ડમાં તો પેલો બિઝનેસ કે એવી કઈ ગેમ હોય ઉનો હોય તો એવું રમીએ પણ એમાં કેવું આમ ફિઝિકલ એક્સરસાઇઝ ના થાય. એટલે અને અમે એ ગેમ કેવું કે એક કે એક કે બે ગેમ કરો ને તે પછી કંટાળી જાવ તમે એમ તમે ત્રણ ચાર કલાક એક સાથે સ્પેન્ડ કરી શકો એ એમાં પોસિબલ ના થાય. એટલે આ તમારો જે આઉટડોર ગેમ નો આઈડિયા છે મને ખરેખર ગમ્યો બીજું કઈ તમે રમત રમો છો ખરા?
આઉટડોર ગેમ્સમાં અમે મેઇન તો આ જ કરીએ કારણ કે જો બહુ પવન હોય તો બેડમિન્ટનને પણ ના રમી શકાય. તો પછી જયારે અમારી અમારા ફ્લેટમાં જ ઘણી બધી મારી ફ્રેન્ડ છે. તો જયારે કોઈ પણ આવી રીતે નીચે ફંક્શન હોય કેવું હોય ને તમે ઘણી બધી ગેમ્સ રાખતા હોઈએ છીએ. તો જનરલી તો તમે સાંભળ્યું હશે કે સંગીત ખુરશી છે કે દશરાજ છે કે એવું બધું રમતા હોઈએ. તો સંગીત કુર્સી માં પણ અલગ અલગ અમે એમાં વેરિએશન લાવતા હોઈએ. કે જે પણ ભાગ લેતા હોય પેલો ગોળ ફરતા હોય ખુરસે ના ફરતે તો પછી વચ્ચે એવી રીતે બોલીએ કે જેના હાથમાં અ લાલ કલરની પેન છે એ લઈને આવો અને પછી ખુરશી માં બેસો. કે પછી કોઈ જોડે થી પિંક રૂમાલ લઈ શોધીને લાવો. ને એ રૂમાલ પછી હાથમાં પકડીને ખુરશી માં બેસવાનું. તો આવી રીતે એમાં થોડાક ચેન્જીસ લાવતા હોઈએ છીએ અમે સંગીત ખુરશીની ગેમમાં. તો એમાં પણ શું કે થોડું ઇન્ટરેક્શન થાય જે પણ લોકો જે રમતા નથી અને ઠેલા છે તો એ લોકો પણ ડાયરેક્ટલી એ ગેમમાં ભાગ લઈ શકે. અને એવું નહીિ કે ખા ખુરશી ફટે જ આમ રાઉન્ડ રાઉન્ડ ફરે કઈક શોધવા જાય. કઈક લેવા જાય કે આ રંગ નુ લઈ આવો.
તમારો અવાજ નથી આવી રહ્યો.
આ શું હોય? કે તો લોકો ભાગાભાગી કરતા પૂછે કે તમારી પાસે છે આ કલર તમારી પાસે છે. તો એમ કરીને એ ગેમ રમવાની એ મજા આવે અને સાથે સાથે એકબીજા જોડે ઇન્ટરેક્શન પણ થાય. તો અમે આવી રીતે વેરએશન લઈને ઘણી વાર નીચે ગાર્ડનમાં સંગીત ખુરસી ને એ બધું પણ રમતા હોઈએ છે.
વાહ તો બહુ જ સરસ વાત કરી તમે. હું મને યાદ છે કે છેલ્લે જયારે મારું બાળક પ્લે ગ્રુપમાં જતું હતું ને ત્યારે મતલબ પેરેન્ટસ ડે હતો મધર્સ ડે હતો તો ત્યારે બધા મમ્મીઓને ત્યાં બોલાયા હતા સ્કૂલમાં. અને ત્યારે હમં લોકોને એ બધી ગેમ મળડી હતી એટલે એક મિનિટ ની ગેમ હતી અને પછી એવી પણ ગેમ હતી કે જેના વોલેટ માંથી હસબેન્ડ નો ફોટો નીકળે ને કઈક પ્રાાઈઝ મળે અથવા તો ફટાફટ જે સાડીની પાટલીઓ વાળે એને પ્રાઈઝ મળે તો આ બધી ગેમ મને મતલબ એવું લાગે છે કે એ જયારે પ્લે સ્કૂલમાં ત્યારે હું રમી પછી આજે લગભગ બાર તેર વર્ષ થયા હતા કે હું આવી કોઈ જ ગેમમાં ભાગ નથી લીધો મેં. અને તમે જે મતલબ તમે જે એક્સપ્લેન કર્યું ને એના પરથી મને લાગે છે કે આ બધી રમતો પાછી ચાલુ કરવી જોઈએ તો ખરેખર ખુબ આનંદ મળે આપણને.
હા એકદમ તમારી સાચી વાત છે. અને તમે જે આ બધી વાતો કરી કે ઇન્ડોર ગેમ્સ છે. તો એ પણ છોકરાઓ જોડે રમી શકાય રજાઓના દિવસોમાં કે કારણ કે શું થતું કે શનિ રવિ જયારે છોકરાઓને રજા હોય તો રાત પડે ને એ લોકો મોબાઈલ નેટ ટીવી ને એમાં જ ટાઈમ પસાર કરતા હોય છે. તો પછી અમે લોકો ઘણી વાર એવી એ રીતે કરીએ કે શનિવારે સાંજે કે રાત્રે કેરમ લઈને બેસીએ કે છોકરાઓને પણ સાથે રમાડીએ કે પછી લુડોની ગેમ છે કારણ કે એ ગેમ થોડી લાંબી પણ ચાલતી હોય છે તો તમે માની લો ને કે અડધો પોણો કલાક તો એ ગેમ ચાલતી જ હોય છે તો લૂડો રમીએ, કેરમ રમીએ, ઘણી વાર પત્તાની કોઈ નાની એવી ગેમ છે, કે એ છોકરાઓ જોડે મંગુસ કેવી રીતે રમતા હોઈએ, તો એ બધ તે ગેમો એવી છે ને કે એના દ્વારા પણ છોકરાઓને ઘણું બધું શીખવા મલે છે. એ લોકોની અ એ રમત પ્રત્યેની જે રસ હોય છે એ થોડોક એ લોકોને જળવાઈ રહે છે. કારણ કે મોટા થઈ ને તો એ લોકો એવું જ કેશે કે આ બધું શું રમ તો જો નાનપણથી આપણે ટેવ પાડીએ અને એ લોકોને એમાં રસ જગાઇએ એ લોકોને મોટા થઈને પણ મજા આવશે કે હા, હું નાનો હતો ત્યારે આ રમતો હતો. તો એને એ બધી ગેમ રમવાની પણ વધારે મજા આવે.
હા, બહુ સરસ વાત કરી તમે એટલે આ કેવું ઇન્ડોર ગેમ તો હું રમતી હોઉં છું એમના જોડે પણ આઉટડોર ગેમનો જે આઈડિયા આપ્યો ને તમે એ ખરેખર મતલબ મને એવું લાગે છે કે મારે નેક્સ્ટ વીકેન્ડ થી જ ચાલુ કરવું છે. અને જે કઈ પણ મારો અનુભવ હશે ને હું ચોક્કસ તમારી સાથે શેર કરીશ અને મારે મારા જે જૂના ફ્રેન્ડ્સ છે, એમને પણ મારે આ વાત કરવી છે કે બધા જો મતલબ ખાલી એક ફેમિલી કરતા ઘણા બધા ફેમિલીઓ ભેગા થઈને જઈએ તો પછી ત્યાં રમવાની પણ મજા આવે અને બાળકોને પણ બીજા બાળકોની કંપની મળી જાય તો એમને પણ કંટાળો ના આવે એમને પણ મજા આવે. એટલે હું જરૂરથી આ ટ્રાય કરીશ અને મારા જે કઈ પણ અનુભવો હશેને હું તમારી સાથે ચોક્કસ શેર કરીશ. ખરેખર મને ખુબ આનંદ થયો આ વાત સાંભળીને
ચોક્કસ, ચોક્કસ તમે રમજો જ અને બીજી એક વાત પણ હું કેવાની મારાથી રહી ગઈ કે મારા છોકરાઓ જે બેડમિન્ટન ક્લાસીસમાં જાય છે ત્યાં એ લોકોને વર્ષમાં એક વાર આવી રીતે કોમ્પિટિશન થતી હોય તો એની સાથે એના જે સર છે એના જે કોચ છે એ લોકોએ મમ્મીઓ માટેથી પણે અલગ એવી રીતે કોમ્પિટિશન રાખી સાથે સાથે બેડમિન્ટનની તો ત્યારે પણ ઘણા બધાની મમ્મી એ ભાગ લીધો હતો તો એ પણ એક બહુ સારો અનુભવ રહ્યો હતો કે એ લોકોએ મહિના પહેલાથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી તી, બેડમિન્ટન માટેની અને પછી જીત્યા અને બધા છોકરાઓને નવાઈ લાગી કે અરે વાહ મારી મમ્મી આટલી સરસ રમી શકે છે તો એ પણ એક બહુ સારી વાત હતી જે સરે જે શરૂ કર્યું મમ્મીઓ માટેની અલગ ટુર્નામેન્ટ એ વાત પણ મને બહુ ગમી તી ત્યારે
એકદમ સાચી વાત છે બાળકો પણ કેટલા ખુશ થઇ જાય કે મારી મમ્મી રમે એ જીતીને આવે ત્યારે તો મતલબ, આપણને કેવું આપણું બાળક જીતીને આવે તો ખુશી થતી હોય એમ બાળકને પણ એવું થતું હોય કે મારી મમ્મી જીતી ને આવી તો ખરેખર એને પણ ખૂબ આનંદ થાય ખરેખર ખુબ વાત કરવાની તમારી જોડે બહુ જ મજા આવી મને
મને પણ મજા આવી બધી વાતો એકદમ મનમાં એકદમ તાજી થઈ ગઈ આવી જ રીતે કોલ કરતા રેજો ને આપણે વાતો કરતા રહીશું
પાકું, પાકું, આવજો.